કેમ છો.
બસ જો, મજામાં શું ચાલે બાકી
જુઓ બસ બરાબર છે, બધું તમારી કેમ છે તબિયત પાણી
બસ, જો તબિયત પાણી સારા અને આજે અમારે અમે તમને વાત કરી હતી, ને આપણેે અમે રેન્ટ ઉપર જવાના છીએ, તો આજે બસ જો ભાડાના ઘરમાં આજે કો મૂક્યો છે. ગ્રહ, પ્રવેશ હવે કર્યો આજે
અરે વાહ સરસ, સરસ કોંગ્રેચ્યુલેશન્સ તમને
હા, હા ધન્યવાદ અને બીજું એ પણ હતું કે આપણે ભાડાના ઘર પર આપણે જોઈએ, તો મને પૂછવું હતું કે આપણે જે કુમ મૂક્યો, તો પછી આપડે અં રેવું કે કે આપણામાં કઈક કે ભાઈ આજે, કો મૂક એટલે આજ આજે રાતના રોકાવું જ જોઈએ તો એવું જરૂરી છે, એમ
હા, હા મતલબ એવું કે છે, કે કહેવત છે, કે આપણે ત્યાં તે દિવસે રહીયએ ને તો આપડું બધું, સારું થાય પણ આમ તો છે, ને જુઓ મારા ઘર વખતે જેવીીતે મેં જયારે ઘર લીધું હતું, ને તો અ મારું, પોતાનું ઘર લીધું હતું ને ત્યારે પણ મેં એવું અમારાથી નહોતું થયું, કારણ કે ત્યારે હજી ઘરનું કામ ચાલુ હતું તો અમે સારો મુહૂર્ત જોઈને, કુંભ મૂકી દીધો અને અમે આખો દિવસ હતા પછી રાત દરમિયાન જયારે સુવાનું હતું ને, ત્યારે પછી અમે જે અમારું ઓલરેડી જૂનું ઘર હતું, ત્યાં ચાલ્યા ગયા હતા એટલે એવું નથી કે આપણે એવી રીતે કરવું પણ, તો એ બધાની માન્યતાઓ ઉપ છે, કે તમને લાગે છે, કે અહીંયા રહીએ તો કોઈ એક જણ રાતના અહિયાં સુઈ જાય અને અગર એવું નથી, બી કરતા તો આમ જુઓ, મને તો આ ઘરમાં રેતા રેતા હવે વીસ વર્ષ થવા આવ્યા છે, પણ કઈ એવું અ આપશ કેન કે એવું કઈ નથી, થયું એટલે આપડે એ માન્યતાઓ ઉપર છે. આપડણે જેવું માનીએ એવું, એવું મને લાગે છે.
હમ, હમ ના બરોબર છે, એટલે હવે આમ તો હવે ખબર નઈ મારા સાસુ કે છે. તો અમે લોકો તો સુવાના છીએ, પણ એક જ છે, કે આપણે આ કહીએ ને કે હવે શિફ્ટિંગ કરવાનું છે. તો મને તો એટલું ટેન્ પૂછો નહી, કારણ કે શું થાય એક તો ભાડાના ઘર પર જઈએ એટલે આપને એમ થાય જો મારે ફ્રીજ ને બધું, તો મૂકી ને ગયા છે, એ લોકો એસી ને ફ્રીજ પણ ટીવી લાવવાનું વોશિંગ મશીન લાવવાનું હવે તો એવું થઈ ગયું કે વોશિંગ મશીન વગર ઘરમાં જવાય નહી. મારા સસરા ગે કે વોશિંગ મશીન હતી તો શું થયું શિફ્ટ તો થવાય ને ના વોશિંગ મશીન પેલા જોઈએ ગ્રહ પ્રવેશમાં. ક તો જોઈએ પણ સાથે વોશિંગ મશીને જોઈએ. પછી, તમારે ગ્રહ પ્રવેશ કરાય, કારણ કે કપડા ધોવા તો હવે આજકાલ તો ફાવે નહી, આપણને હાથે થી ધોવાનું ને બધું. તો એ બધી તૈયારી કરવી છે, તો એમ જાણે કે ભાઈ અત્યારના ભાડા માં એટલે બે ત્રણ વર્ષ પાછ પાછું આપણે જયારે ચેન્જ કરીએ, એટલે પાચું બધું સમેટો પાછ પાછ આપ નવા ઘર. એક તો એમ થાય ક્યારે આ ભાડાના ચક્કર માંથી છૂટીએ, અને પોતાનું ઘર લઈએ.
એકદમ બરાબર કીધું તમે અમે બી એવું જ હતું પેલા ભાડાનું હતું, પછી થોડા વષો સુધી અમે એક નાનું ઘર લીધું હતું પણ પછી હવે મોટું લીધું, તો આ તો આપડે ચાલ્યા જ કરવાનું. ને એ વાત ભી તમે સાચી જ કહી, કે જ્યાર સુધી આપણે બધી ચીજો વસાવી ના લઈએ. ત્યાર સુધી સીધું ઘરમાં રેવા જવું તો થોડું મુશ્કેલ જ છે, કારણ કે બધા જ કાર હાથે કરવા આજકાલ એટલી સમયની મર્યાદા થઈ ગઈ છે, કે આપણે એટલું બધું પહોંચી નથી વળતું પછી, દિવસ ઓછો પડે છે બધા કામો માટે, પછી બધા બધા જ કામો હોય બાળકોના શું કે આપણા શું. તો ઇ તો વાત સાચી જ છે, બાકી આમ તમને આ ઘર મેળવવા માટે, આપણે આમ રેન્ટ પર ગોતવા માટે તો ઘણી મહેનત લાગી હશે ને. નહીં?
ના ના ના ના અમે લોકો એ શું કર્યું છે કે હું તો અત્યારના જે જે ઘરમાં રહુ હું શું નહી તો અમારું પોતાનું જ છે. એઈ અમારા ત્રણ બેડરૂમ હોલ કિચન છે, પણ અમે લોકો દસ જણા, એટલે મારા જેઠ ને અ લોકો ચાર અમે લોકો ચાર ને મારા સાસુ સસરા. અને પ્લસ મારા નણદ છે જે એમને છે ને ડિવોસી છે તલાક લીધેલા છે. તો એ લોકો ત્રણ જણા ઈ મારા નણન ને એમના બે છોકરા. હવે મારા છોકરાઓ ટેન્થમાં અને મારી જેઠાણીની છોકરી ટેન્થમાં. એટલે એવું થઇ ગયું છે ને કે લોકોને દસમાના બોર્ડ ની એક્ઝામ છે ને એ લોકો ભણતા જ નથી. એવી રીતે થઈ અને ઘર હવે ભલે કેવાય ત્રણ બેડરૂમ મોટું છે એમ તો બારસો સ્વેર ફીટ પણ નાનું પડે, હવે બધાને પોતપતાની પ્રાઇવેસી જોવે. તો પછી મા સાસું કે એક કામ કરું તમે જ અલગ થઈ જાઓ તમને ભી તમારું કામ કરવું હોય તો ઘર માં ઓફિસ બનાવી દઈશું, આવી રીતના સ્ટુડિયો મારું એક પોતાનું બનાવી દઈશ, અને પછી ઘરેથી જ કામ કરવું એમ. કારણ કે અમે એ લોકો છે ને બે બેડરૂમ અને એક અડધો રૂમ મળે એટલે ટુ એન્ડ હાફ. બીએચ કે કહી ને આપણે એના અઢી બેડરૂમ હોલ કિચનનું ઘર લીધું છે તો ત્યાં અડધામાં મારું ઓફિસ ન એથી જાય, છોકરાઓનું પણ સચવાઈ જાય. અને ત્યાં પછી મારા નણન ને છે ને એમને એક પોતાનું બેડરૂમ ભી મળી જાય એવી રીતે એ એકલા નથી રહી શકતા એમને એકલા અમે લોકો ભાડા પર જગ્યા અપાવી ને. તો ઈ ચિંતામાં અને ડિપ્રેશનમાં જતા રહે છે. એટલે પાછા અમે એ લોકો એમને બોલાવી લિધા, કે તમે આવી જાઓ પાછા સાથે. એટલે
બરાબર, એટલે સારું તો પછી તમારે તો આમ સગવડ ખાતર એવી રીતે થયું છે એટલે આમ ગોતવામાંને જરૂર નથી પડતી એટલે સારું થઈ ગયું, અને બાકી તો આમ બા તમારા બાળકો તો હવે મોટા થઈ ગયા હશે, હવે તો એમને મને તમે કીધું હમણાં ટેન્થમાં એ એટલે મેં તો બહુ પહેલા, તમારી મોઢેથી સાંભળ્યું હતું એટલે આપણું ઘણા વખત રહીને મળ્યા છીએ એટલે આમ ખાસ ખ્યાલ નતો કે એટલા મોટા થઈ ગયા હશે.
હા હા બરોબર અને બીજું શું થાય અમારી બાજુમાં જ એટલે કઈ રીતના કે હું ટાવર મારો બરોબર, અને ત્યાં આગળ શું છે મારે ચાર વિંગ છે તો એક વિંગમાં અ આ લોકો છે એટલે મારા મારું ઘર છે અને હવે બીજી વિંગમાં મારે અમે લોકો શિફટ થયા એ તો એટલે ઈ સારું પડે કે મારે આવતા જતા ભી સારું પડે મારા સાસુ ને રેવું રોકાવું કરવું. હોય એવી રીતે તોય સારું પડે એવી રીતે એટલે પછી અમે એ લોકો એવી રીતના જ કર્યું છે એટલે હવે એ પછી અમે ફાઇનલી એમ જ કે અત્યારે ટેમ્પરરી તો રેન્ટ પર ગયા છીએ પછી એમ કે આપણે ગોતા તો રહીશું અમે પેલા ગોતાતા જ પોતાનું પણ મળતું જ નોતું એટલાધા એને આસમાન પર સોનું અને જગ્યા બંને આમ જોવા જઈએ ને આપણી બધી કહીએ ને કે અસેટ્સ બધી બહુ જ મોંઘી મોંઘી થઇ ગઈ છે. એટલે હમણાં કઈ ખોટું પછી ઇન્વેસ્ટ કરવા કરતા એમ થાય કે કે થોડું વખત પછી આપણે ગોતીએ કરી હું ઉતાવળ કરવી નથી એવી પણ આમાં મે એક વસ્તુ જોયું કે કે છે ને અમારે તે બધું અમે લોકો જે આ ટેન્શન નતું મને કિચન નું કે ઘણું બધું મારે વસાવવું પડશે ને એવું નથી એ જે ઘરધણી છે એ ઘણું બધું મૂકીને ગયા છે. એટલે સારું છે કિચન ના વાસણ બાસણ બહદૂ જ મૂકીને ગયા છે. એટલે એ ખાલી કે ને કે અમુક અમુક વાસણને અમુક અમુક આપડે મિક્સચર ગ્રાઇન્ડર એટલે મોટી મોટી વસ્તુ લેવા જેવી છે બાકી બો ચિંતા નથી. એવી રીતે પણ મારે પડદાન બધું લાવું છે ક્યાં કરશે સારા મળ્યામ સારા પડદા બનાવા હોય તો
હા તમે બહુ સારું પૂછ્યું કે આ તો બહુ સારી વાત છે કે તમને એ જ એરિયા અને એજ જગ્યાએ તમને મળી ગયું એટલે તમારે ઘર પરિવાર પણ જોવાશે અને તમારા પોતાના બધા કામો પણ થશે એટલે એ બહુ સારી વાત છે બાકી તમે જે કહ્યું કે પડદા તો સાચું કહું ને તો આમ તો જુઓ એટલો સમય જ નથી હો તો કે આજે આપણે આમ ક્યાંક લેવા જઈએ તો તમને અગર કોઈ માર્કેટ ખબર હોય તો સ્ટેશન પાસે ઘણી બધી માર્કેટો છે ઈ મે જોયું છે અને ત્યાં મળી બી જાય છે. પણ ઘણી વાર શું થાય છે કે આપણે ગોતવા જઈએ ને તો ત્યાં એટલા કલર કે આપણે જોઈએ એવી પસંદગી ના કે મળતા નથી પછી આપડે શું કરીએ છેલ્લે પછી ઓલું ક કપડું લઈને સીવડાવવા આપીએને એવું બધું થાય છે મારું એ પેલા તો એવું જ થયું તું જયારે હું રેવા આવેલી પણ હમણાં છે ને એટલી બધી સુવિધાઓ વધી ગઈ છે કે મેં બે ત્રણ એપ્સમાં છે ને અમુક ચીજો જોઈ છે ઘરની એમાં મને એટલા સુંદર સુંદર પડ બધા દેખાયા કે એકદમ મને આમ ગમી ગયા કે આવા કલર તો આમ દુકાનોમાં જઈને ગોતીયે છીએ ને તો મળતા નથી તો મેં શું કર્યું કે એક ટ્રાયલ લેવા માટે મેં એક બારીનું પડદું છે ને એવી રીતે આમ નાની બારી ના પડદા મે એવી રીતે અમુક એપ હોય છે, ને ઓનલા એનાથી મેં ઓર્ડર કર્યા પણ મને સા એવા મળ્યા કપડું બી સારું મળ્યું આમ તો એ ડિપેન્ડ કરે છે કે હવે એપ કેવો છે અને શું છે એના ઉપર એટલે ઈ બધી થોડી કાળજી લેવી પડે કે સેફ છે કે નહી એનો મટરિયલ એનો બધા ફીડબેક જોઈને બધાના શું બધાનો રિસ્પોન્સ છે જેને લીધું છે એ બધું જોઈને મેં આમ કર્યું તો મ સારું આવ્યું છે હ મે મારે બીજા પણ લેવાના છે તો હું પણ એજ વિચારતી કે આ તો સારા છે તો હવે એવા જ બીજા બી લઈ લઉં છું તો મારો ખ્યાલ છે કે તમે એક વાર છે ને એ પણ જોઈ જોજો તમને કદાચ એમાં ગમી જાય તમે એક ઓર્ડર કરી આપો ને પછી તમને લાગે કે આ બરાબર આવ્યું છે તો તમે બીજા પણ ઓર્ડર કરી શકો એવું બી કરી શકો એક સાથે પણ લઈ શકો પણ ફીડ ફીડબેક જોઈને કે એવું બધું બધાનું જોઈને અગર ઈ કરો એ પણ એક ઓપ્શન રાખો તમેં સિલેક કરી રાખો ને પછી માર્કેટમાં એક રાઉન્ડ મારી આવો તમને લાગે છે કે જોઈ ને કારણ કે માર્કેટ માંથી લેવું શું એક રીતે તો સગવડ ભર્યું એટલા માટે હોય કે આપણે જે જોઈએ છે તે નજરની સામે હોય ને આપણે પસંદ કરીને લઈએ ઓનલાઇનમાં થોડું જ ગડબડ એ થઈ જાય કે કદાચ પાછું ના આવે તો વળી પાછું આમ તો રિટર્ન પોલિસી હોય પણ એ પાછું આપડો આટલો સમય બરબાદ એટલે મને લાગે છે, કે તમને ફક્ત ટ્રાયલ કરવું હોય જેમ મેં એક બારી મા ટે કરી જોયું તો તમે આમ જોઈને પસંદ કરીને રાખો અગર તમને માર્કેટમાં નથી થતું નથી મેળ ખાતો તો પછી તમે ઓર્ડર કરીને પણ આમ ચાન્સ લઈ શક કો છો તો ઈ તમારે જે ચોઈસ વધારે સારી લાગે તે પ્રમાણે કરી શકો છો.
ના ના બરોબર છે, તો એ લોકો માપ ને બધું આપણે આપી દેવાનું એટલે એ પ્રમાણે રેડી કરીને મોકલી દે. તો એક વખત જોઈ લઉ ઓનલાઈનમાં એક નાની બારી નું કરાવું છે, ને તો બારી નો પડદો કરાવી દઉ. પછી જો સારું લાગે તો કરી દવ તો સારું ચાલો તમે મને બોવ સરસ કીધું અને હવે પણ હવે થોડીક ઉતાવળ છે, પછી તમારી થોડી વાત કરું પછી બીજી બધી પણ પૂછવું છે મારે તમારી સાથે વાત કરવી છે, તો પાછું તમને ફોન કરું
હા હા વાંધો નહી અને તમે પણ કાળજી લેજો બધું સરખી રીતે કરજો ક્યા રે પણ કઈ પણ હોય તો કોઈ પણ સમયે મને જરૂર કોલ કરજો મારું બંધ તી મહેનત કે જે બી મને ખબર હશે કે જે પણ મારાથી યોગ્ય હશે એ હું તમને જરૂર મદદ કરીશ અને બાકી તો તમને બધાને કોંગ્રેચ ચ્યુલેશન જલ્દી જલ્દી નવા ઘરમાં રેવા આવો પછી અમે પણ આહોશું છું તમારા ઘરે. મળવા માટે ચાલો ત્યારે આવ જો.